હાલો કેમ છો, મજા આવે તમે?
હા શું કરતા હતા વિશાબે?
બસ મેં કીધું આજે રવિવાર છે તો ઘરે હતી જ તો ફોન કરું થોડું.
હમ્મ હમ્મ, ના ના સારું કરવું યાદ કરી દીધા.
હા મજામાં તમે?
હા બસ જમવાની. હા બસ મજામાં જમવાનું થોડીક તૈ યારી કરતા ફોન વાગ્યો હતો મેં કુ લાય પેલા ફોન ઉઠાવી લઉં પછી એ કરીએ એમ. એટલે બોલો.
આજે હોટેલ હોટલ માં નઈ જવાના રવિવાર તો?
ના ના હમણાં જ ગયા તા ને બે ત્રણ દિવસ પર એટલે હવે આજે તો ઘરનું જ બનાવી એમ. પેલું કેવું ઘરનું કામ ને એવું બધું વધારે હોય તો આપણેે જઈએ એવું. બાકી તો આજુ ને આજકાલનું જમવાનું ને બધું. એજ. એટલે જ છે ને અમારે એવું જ હતું. તો માર ભાઈ એવું કે કે મમ્મી તું છે ને બવ બહાર નું નાખાઈશ કેવું હોય બધું એમે એને માં જોબ કરતો હતો ને એટલે એને ખબર છે કે ભાઈ કેવી વસ્તુ હોય કેવી કેવું શું વાપરે છે એમ. એટલે તો પછી અમે એવું વિ ચારે કે ભાઈ રોજ રોજ તો નહી પણ પંદર દાઢે મહિને ખાઈએ તો ચાલી જાય બાકી રોજ તો ના ખવાય.
હા અને અને આપડે પડીકા પેલા બધા ખાઈએ એમાં બી કેવું તેલ વાપરતા હોય છે.
હમ્મ, સાચી વાત છે.
એ બધું તો આપડે આમ બહુ ઓછું ખાવું જોઈએ એવું. કેવાય.
સાચી વાત છે. કેમ કે જો એટલે કે મેં એવું ભાઈ સમાચારમાં વચ્ચે જોય તું કે એ લોકો એવું તેલ વાપરતા હોય ને કે પડીકામાં જે વસ્ તું આ પંદર દિવસ કે મહિનો પેક કરેલું હોય ને તો એ પણ ક્રિસ્પીને કડક રે ને એટલા માટે લોકો જે તેલ વાપરતા એવું તેલ કે જે આપણા સેહત માટે હાનિકારક હોય એમ.
હા.
એટલે નહી કેતા કે ભાઈ કેન્સર કેન્સર બહુ પ્રોબ્લેમ થાય બધું જે વધારે પડીકા ખાતા હોય ને એ પણ આ મોટું કારણ બની જાય છે આમ.
હા. એટલે ને જી મેં મેં કીધું મારે બી એવું હતું વિચારવાથી મેં કીધું અત્યારે જેટલું બને એટલું છુભ ઘરનું જેટલું ખવાય એટલું ખાઈએ.
હમ્મ. સાચી વાત છે. બરાબર. ના ના સાચી વાત છે ઘરનું ભાઈ ઓછો સ્વાદ આ લે પણ સ્વાદિષ્ટ સ્વાદ ઓછો હોય પણ પેલું સંપૂર્ણ આપણને તાકાત લ એવી વસ્તુ ખાવાની અને જે પણ આપણા શરીરને પણ જજેટાઈમ નુકસાન ના કરે એમ
હા
તમે જોતા નહી આ કેટલું બધું સમાચારમાં આવે અત્યારે તો અચાનક જ બધી રેસ્ટોરન્ટના કિચનો અને એ રેડ પાડે છે તો જેના કિચડ ને બધું ગંદુ હોય કોઈ સાફ કના કરતા હોય પછી છે ને એ એ સા તા કરતા એક કિચક એટલે એવું આવ્યું તું અમાર બાજુનું જ તો કશું સાફ સફાઈ નથી પછી અંદર લોટ નો ડબ્બો ખોલી ને ચાર્યોને લોટ તો અંદર જીવડા એ એવું પણ નીકળેલું પછી બધા ભાજી જોયા તો ડુંગળી બટાકા ખરાબ હતા ફ્રિજ ખોલલીયો તો ફ્રિજમાં કસ્સી સાફ સફાઈ નય હવે આવું બધું જોયું પછી સીધું એ એ હોટલ વાળાને તો સિલજ મરાઈ દીધું
હા એવું અત્યારે બહુ બધી હોટેલોમાં આવી રીતે સીલ મારી દે છે.
હમ્મ સાચી વાત છે.
એટલે હવે જેટલું બને એટલું ઘરે ખાઈ સારું
હમ્મ સાચી વાત છે. એ જ
તમારે કેવું આમ કે હોટેલમાં જાઓ
હા જઈએ જઈએ પણ કેવું કઉું બધું જોયા પછી ઓછું થઈ જાય એમ
કે આમ બધા આમ પેલે થી આમ હોય કે ફેમસ હોય અને એમ
ના ના એટલે હ ટ્રસ્ટ ને આપડે પેલું પૂ છે ને આજુબાજુ વાળા કે ભાઈ જો ઘડીએે ઘડીએ લોકો જતા હોય ને પેલું કેવું બું બધું થાય. થાય ને પછી તો લોકો બહુ જ તપાસ કરી જાય. કે ભાઈ આમાં કેવું છે કેવું નહી કેમ કે કોગ ન કોક માણસ તો અંદર નો હોય જ તો પછી બધી બાર વાત આવે ને આપણને જોઈને જ ખબર પડી જાય જોજો તમે એવું આપડે હમ કિચન ને એવું આપણે ના જોયું હોયમ પણ તોનું પાણી પછી ડીસો ને એવીું કેવી સાફ સફાઈ રાખે પછી ટેબલ ને બધું કેટલી ચોખ્ખઈ છે ને એ પરથી આપણને એ લોકો ન ખબર પડી જાય કે આ કેવું રાખે
હા
એટલે હાચી વાત છે પણ કેવું કે આપડે બધું અત્યારે જોઈને બધું બહ ખાવું પીવું જોઈએ.
હા એટલે પછી મમે હમણાં ગઈ હતી તો ત્યારે પણ એવું જ હતું.
હમ્મ કઈ ગયા હતા
અહિયાં એક અહીયાયા એક હોટેલ છે કોમો કરીને તો કેફે જેવું છે. એમાંથી આમ ગાર્લિક બ્રેડ એલે અમે ન અ બાજુને ટેબલ વાળા એ રીતે ખા લીલા હતા ને કાલી બ્રેટ એમાંથી મકોળો નીકળ્-
હ હા બાપા
પછી પેલુ ચિલી ફ્લેક્સ ઔળીગાનો હોય એમાં ઔણગાનો માથી બી પેલે કીડીઓ ને ધનિયા એ બધી
હ તો તો કેટલું ગંદી હશે એમ કશું સાફ સફાઈ નહી હોય. એ તો સારું મોટા ન તો ચાલી જાય પણ નાના નાના બાળકો ખાય તો એમને શું બીચ
હા એટલે બધ કે અમે વિચાર્યું કે હવે જે ખાઈશું એ બધું ઘરે આમ ઘરનું ખાઈશું.
સાચી વાત છે. ઘેર આપડે પીઝ્ઝા ને એવું બધું નહી જાતે જ બનાવાતું ઓ
હા અને પિયાક આમ બનાવી બે ત્રણ વખત આમ પ્રેક્ટિસ આમ થોડી થાય ને તો ટેસ્ટ આ બધ આમ ખબર પડે
હમ સાચી વાત છે જો પેલા ગમે તો એક બે વાર વસ્તુ બગડ્યા પણ તીજી વાર તો સારી રીત બનેને પહેલા કેવું આપડણે ડિસાાઈડ કરી રાખવાનું કે ગમે તે વસ્તુ પહેલી વાર બનાતા હોય તો ઓછી ઓછી જ બનાણી થોડીક થોડીક એમ એટલે બધું થઇ જાય કમ્પ્લીટ
હા હ પછી તો આપડે આમ કેવું કે નાસ્તા બી આપડે પડીગા ને બધું ખાય એના કરતા ઘરે આમ બનાય કે સેવ મમરા ઘરે બનાય પછી પેલ સુું કેહેવાય બીજા બધા નાસ્તા પુરીઓ ને એ બધું આ ઘરને બનાયલ આપડે ખાઈએે થોડું સારું ભરા આમ ઘરનું આમ તેલ હાડવુ હોય પણમ તેલ આપે પેલું કેવું કે બહાર જવું તો નહી સારું તો વાપરજે
હાચી વાત હમ પેલું કેવું પણ આ લોકો બહારનું ખાવાનું કમ વધારે પ્રિફર કરતા હોય કેમકે જો હવે એ લોકો ભાઈ જવાબ નોક ધંધાવારા હોય હવે એ લોકો જોડે બઉ ટાઈમ રહેેતો ના એની જ થક અને પછી કોણ કેસે ઘેરાઈને માથા ગુટ કરે ને એમાં જો આખું ફેમિલી હોય તો સમમજ્યા પણ એકાદ બે જણ હોય નેમ તો એ લોકો આવું જ પ્રિફર કરતા હોય કે ભાઈ રોજનું ટિફિન બંધાયેલું હોય કો તો આવી રીતના બાર હોટલમાં જાય કો તો ઘરે આવી રીતના નાસ્તા તો પડીકને એવું મૂકી રાખે પણ છે ને જોકે કેમ કે કેવું કે હવે પડીિકાને એવું બધું ખા ખાતા હોય એ કેટલી ગરમ ગરમ વસ્તુ અને ફટાફટ ભરી દીધી હોય તો તને શું ખબર પ્લાસ્ટિકમાં
હા અને અત્યારે તો બધા પેલા ઘર ઘર આવ નાસ્તા પણ અત્યારે તો બનાવે છે ને કે આપડા ઘરે આવીને કેને નાસ્તા બનાઈ જાય કે તમારે જે કોય બનાઈ જાય પુરીઓ સેવો એવું બધું અમારે ત્યાં તો એવું આવું આમ કરે બધી આમ
હે બરાબર
તો એ આમ થોડું સારું પડે ઘર ન બધું નાસ્તો આમ એટલા તમે કહો એટલું આમ બનાય આપે તમને
બરાબર ના ના સાચી વાત છે એ સારું પણ હવે એમાં એ લોકો ઘરે આવીઈને એટલે મટીરિયલ બધું આપડું એવું એમ
હા એટલે હતા ને ખાલી એ બનાવીને જતા રે
બંધ હા તો પછી એતો ચાર્જીિસ પણ એટલા જ દેતા હશે ને
હા એટલે તમે છે ને આમ બધું બનાવી લેવાનું આમ કે એક માટે એક નાસ્તા માટે એક આઈટમ માટે ના બનાવે એમ કે ચાર પાંચ વસ્તુઓ હોય તો આમ તમને થોડું સસ્તું પડે એમ
બરાબર સાચી વાત છે
તો અમે એ એક વખત એવું દિવાળી નો નાસ્તો હતો તે એક વખત મમ્મી થી ના બનાવના ને તો પછી એ એવા એક આંટી એવા આયા હતા તો મઠિયા વઠિયા બધું તર્યું હતું. મઠિયા ચોરાફળી મેને બધું છે, ને તરી આપ પણને અને કે. નાસ્તો બીજું કઈ ચીવડો છે, ને મોહનધાર ને બધું આપણને તળી આલે અરે બધું બનાઈ હલે એમ.
હમ બરાબર એ સારું કેવાય હા હું તો મેં જોકે જનરલી બઉ નહી સાંભળ્યું પણ આવું રીલ્સમાં એમાં જો કે ભાઈ અહી ગુ ઉદ્યોગ ચાલે છે અહી કે તમારો આટલો ઓર્ડર લખાઈ જવાનો એ પ્રમાણે તમને બનાઈને જાલ દે મટીરીયલ એમનું આપડે ખાલી પૈસા જ આપવાના એમ. પણ આ ઘરે આઈને સર્વિસ આવી રીતના પ્રોવાઈડ કરે છે એ મન નથી ખબર. પણ સારું કેવાય હા એવી ફેસિલિટી ભાઈ લોકો બહુ ધગસ વાળા હોય બધા પૈસા નો ગમે તે રીતના કમાવાનો સોર્સ ખોરી નાખે ગમે તે રીતના એમ
હા. એટલે ને મેં કીધું પાઈ મારે પણ એટલે જે બધા ફરવા જવાનું હોય કે દૂર ને નાસ્તા વાસ્તા બનાવવાના હોય તો આ રીતે અમારે તો આમ બનાય આલે બોલાવી દઈએ તો બનાવી બનાવી દે આમ બે ત્રણ કલાક માં તો બધું ખડા
અને એ લોકોને કેવું હોય કે ભાઈ રોજનું કરતા હોય એટલે અમને પ્રેક્ટિસ થઇ ગઈ હોય ને એટલે થાક કઈ ના લાગે ને કશું એટલું ફટાફટ બનાવે આપણને બે ઘડી જોઈ રેવાનું મન થાય કે કેવી રીતના હથ ને બથ ચલાવે
અને ના પુરીઓ તો એટલી આમ ફટાફટ નાખે નાની નાની પેલી ફરસી પુરી આવે ને તે ફટાફટ વણીને તારી રી તો એક વખત તો અમરા મમ્મી કે કે એવું હોય તો હું આમ કરાવું કે વણાવું થોડી ના ના તો હું કરી દઈશ તો બધલું ફટાફટ બધું કરી દીધું
સાચી વાત છે હમ ના ના એ લોકો પેલું કેવું કે રોજ આપણે જે કામ કરતા હોય ને એ બધું આપણા મગજમાં બે હી જાય એટલે આપણને કશું યાદ જ રાખવાની જરૂર છે, એ પ્રમાણે આપણું મગજ હાથ બધું ચાલતું હોય.
હા.
એટલે કંઈ નઈ બધું સાચવજો તાર તમે મારા છો. ચરણમા વધારે જતા હોય તો મારી હા જવું પડશે તમે કહું એટલે ઓછું જઈશું કરવાનું એમને અમે પહેલા થી ઓછું જ હતું પણ પેલું કે એવું કોઈક આપણને એક બે જ ક કે આપણે આવા વિડીયો નેવું જોઈ ને એ આપડે જતા પેલા વિચારીવું. એટલે સારું સારું ચલો હા.